હેલો કેમ છો તમે?
બસ મસ્ત મજામાં આવ જુઓ ને મને એવું લાગે છે કે આ ચોમાસું આવ્યું ને આ- આખા ઘરની સાફ સફાઈ ફરીથી કરવી પડશે એટલે હું એજ વિચાર- હતી કે આ ઘરની સાફ સફાઈ કરવી મને એવું લાગે- કે માત્ર ને માત્ર ઘરની સાફ સફાઈ નથી પણ કહેવાય ને કે આપણા મનની- પણ મનની પણ સાફ સફાઈ છે. અ સાફ સફાઈ ના વિષયમાં હું કેવા માંગુ છું કે- અ એટલે જ્યારે પણ મને એવું લાગે છે. કે જયારે પણ આપડું ઘર સાફ હોય ને- તો મને એવું લાગે છે કે આપણું મન પણ શાંત હોય આ બધો ઇફેક્ટ- આપણા મન ઉપર પડે છે અ- મને એવું લાગે છે કે સ્વચ્છતા- અ ઘરનું ઘર જયારે સાફ હોય ને- તો ઘણીક વાર આપણને એવું લાગે છે કે ઘર ઘર જેવું લાગે છે. આપણે ઘણીક વાર એમ એ સાંભળ્યું છે કે ધરતીનો છેડો એટલે ઘર- તો ખરેખર આ ધરતી નો છેડો એટલે ઘર જ્યાં આપણને કેહેવાય ને કે- સહાનુભૂતિ મળે આપણને પ્રેમ મળે આપણને કરુણા મળે આપણને એવું લાગે છે કે- આપણે પણ કોઈકના જીવનમાં અ મહત્વપૂર્ણ છીએ તો જ્યાં- એ બધું જારે સ્વસ્થ હોય ને સ્વ સ્વચ્છ હોય સ્વચ્છ હોય- તો ખરેખર એમ મને એવું લાગે છે કે અ- આપણું ઘર એકદમ લાગણીઓનું મંદિર બની જાય છે અ- તો તમને શું લાગે છે એ વિષયો પર-
ચોક્કસો સાચી વાત એ ર તમે કે ઘર જયારે સ્વચ્છ હોય ને- ત્યારે જ આપણું મન પણ આનંદી રહે છે. અને સાચે મતલબ ચોમાસામાં તો એ તો તને સાચું કીધું કે સાફ સફાઈ તો બાપ- પ્રેમ કરી એટલી ઓછી છે આપણે હવે તમને કહું તો અહીંયા અમારા ઘરે- પણ કેટલું જ એમ કોઈ બાર થી આવે- કે માની લો કે ગારા વારા ચપ્પલ હોય તો તે ત્યાં ગેલેરીમાં કાઢે એટલે- પૂરું ગારો ગારો થઈ જાય માટી માટી થઈ જાય ત્યાં બધું- અને વારે ગણે તેને સાફ કરો- અને પાણી પડે આપણે પણ જેમ કે ફરિયામાં જઈ અને ફરિયામાં- થી બારે આવે એટલે આપણા પણ પગ કેહેવાય ને કે ગાારા વાળા થઈ ગયા હોય તો એ વસ્તુ છો કહો તો ચોમાસાની જરાય પણ ના ગમે એકદમ જ કેહેવાય ને કે આ માટી માટીને બધું ઘરે એવું થઈ જતું હોય પણ એ છે કે જયારે આપણે ચોમાસામાં તમે જોજો ઘર એટલું ઠંડુ ઠંડુ લાગે ને એટલી મજા આવે ને ઘરમાં આમ રેવાની આમ એકદમ મસ્ત લાગતું હોય એટલું આપડે કેવાય ઉનાળા માં આપણે એસી ચલાવીને પણ એટલી શાંતિ ન મળે જેટલું ચોમાસામાં કેવાય ને કે કુદરતી હવા જયારે આવતી હોય ને ત્યારે મજા આવતી હોય. એ છે કે સાફ સફાઈ તો કરવી પડે ને અત્યારે ચોમાસામાં જીવજંતુ પણ ઘણા થઈ જાય. તમે જોશો તો જે ઝાડા છે જે મકડીને એ લોકો છે એ પણ આ મતલબ ટાઈમમાં વધારે આવતા હોય છે એટલે કેવાય કે દિવાળી પેલા આપડે જયારે સાફ સફાઈ કરી ત્યારે તમે જોજો ને કેટલા બાવા અને કેટલું ઝારાને બધું નીકળતા હોય છે. એટલે આપડે કેહેવાય ને આપડે કઈ બેન આપણા ઘરે ત્યહાર આવે તો આપડે સાફ સફાઈ કરવી પડે છે. તો એટલે જ કે દિવાળી ટાણે આપે જે સાફ સફાઈ કરે છે એ ચોમાસામાં ની એટલા જે જીવજંતુ છે એના કારણે જ વધારે ફેલાય જતી હોય છે. અને સાફ સફાઈ ની વાત કરું તો તમે જોજો એક પણ દિવસ જેમ કે તમે આજે એવું લાગે છે કે આજે કંટળો આવી રહ્યો છે જાઓ આજે આપણે નથી આપણેે ઘરમાં કચરો કાઢવો કે આજે પોતું નથી કરવું રેવા દઓ. પણ બીજે દિવસે તમે જુઓ ને તો એવું ચીપચીપ અને એવા કેવાય ને અલગ આમ ધાગાને પડી જતા હોય છે ને એવું લાગે કે બાપરે એક દિવસમાં તો કેવું ઘર થઈ ગયું છે. અવે સાચી જયારે કેવાય ને કેમ આમ જયારે હું હોસ્ટેલમાં પણ રતી ને તો એવું જ થું તું રોજ તો આપણે જેમ કે ઓફિસમાં હોય કે આપણે કોલેજ કે જતા હોય તો આપણે સાફ સફાઈ ના કરતા હોય પણ જય્યારે સન્ડે આવે ત્યારે આપડણે કેવાય ને બધા આખા મતલબ રૂમની સાફ સફાઈ કરી જ્યારે પોતું મારે અને સાચું કહું પોતું માર્યા પછી તમે જોજો એટલું સરસ લાગે એટલું ઠંડુ લાગે ને મસ્ત અને એ આ વસ્તુ છે ને મને લાગે પંખા વિષય પણ છે અત જયારે તું જોઉં ને આપણેે પાંચ ઉપર પણ જો તમે પંખો રાખીએ પણ જયારે તમે પંખાને સાફ કરીને વરી પાછો પંખો જરા ચાલુ કરો ને તો મને એવું લાગે કે પંખો છે ને વધારે સ્પીડમાં ફરી રહ્યો છે અને હવા પણ એટલી સરસ આવે શું ઊંઘ આવે ત્યારે તો એ એમ લાગે ચમત્કાર છે કે શું એ પંખાન. દર વખતે મારા સાથે એવું થાય મેં જોયું છે તો સાફ સફાઈ ન તો એજ છે કે શાંતિ વરેે આમ સાફ સફાઈ હોય ને તો ઘરમાં અને તમે જોજો જેના ઘરમાં સાફ સફા સફાઈ ના હોય ને એના ઘરમાં તમને જવાનું પણ મન ન થાય આમ એક વાર ગયા પછી એમ લાગે આપણે ક્યારે ક્યારે આપડા પોતાના ઘરે આપણે પાછા જાશું કે આમ કેવું લાગે ને મન આમ અશાંત તો થઈ જાય આમ મજા પણ ના આવે કોઈ વસ્તુ કરવાની કે જમવાની પણ મજા ના આવે. એ જ તમે જોવ કે આપણે ડાઇનિંગ ટેબલ છે સાફ સુથરું હશે તો ત્યાં આમ જમવાની પણ એક અલગ જ મજા આવે અને એ જો ઘણું બધું ફેલાયેલી હશે વસ્તુ તો મજા ના આવે આપડે આપડે એ જ છીએ કે તારે આપણેે કોઈના ઘરે જાય તો કે ને કે એકદમ શાંતિ હોય સાફ સફાઈ હોય. તો અલગ જ મન પ્રસન્ન થઈ જતું હોય. અને એ જ જો જેના ઘરમાં તમે જાઓ એમ કેને ઉકેળા જેવું પડ્યું એ કપડાં ફાયલેલા પડ્યા છે કે વાર્યું નથી કશરો નથી કાઢે લોકો એ તે તેવા ઘરમાં તમને જ આમ મન ન લાગે આમ ઠીક છે. જાવ અને કેવાય ને કે આપણે જેના ઘરમાં સાફ સફાઈ હોય તે માણસના ઘરે તમે જો જાય ને તો આપણા પોતામાં અંદરથી જ એક ડિસિપ્લિન વાળું એક કહેવાય ને આપણું નેચર આવી જત હોય છે કે ભ આના ઘરે તો સરસ છે આપણે વ્યવસ્થિત રહેવું જોઈએ વ્યવસ્થિત બોલવું જોઈએ આપણે પણ વિચાર કરી બોલવા પેલા અને જોજ એના ઘરે કાંઈ સાફ સફાઈ ન હોય એવું જ પડ્યું હશે ને એમ આપણેે પણ વિચાર ન કરીએ આપણે પણ એકદમ કેજ્યુઅલ આમ હા ચલો ઠીક છે બેસી જાસુ ને આપડે મસ્તી કરવા માંડે તો એ ઘણું કને ફરક પડે સાફ સફાઈ કરવાનો અને એનાથી ને બીમારીઓ પણ ન થાય કે આપણે આપણો હેલ્થ પણ આપણે સારી ર છે તો એ છે કે સાફ સફાઈ કરવું તો જરૂરી જ છે હા થોડું અઘરું લાગે તો છે જ કે કહેવાય ને કે થાકી જાય કોકવાર આપણે જયારે તબિયત સારી ના હોય ત્યારે પણ સાફ સફાઈ માટે સાચનમાં મતલબ ઘરનું વાતાવરણ બહુ સરસ રહે છે સાફ સફાઈ કરવાથી શું કેવું તમારું
અને આ તમારી વાત બહુ સાચી અને સારી છે કેમ કે અમે આ મેં ઘણીક વાર ઓબ્ઝર્વ પણ કર્યું છે અવલોકન કર્યું છે કે જ્યારેારે પણ આપડ કોઈક ના ઘરે જઈએ અને ઘર જો સ્વચ્છ હોય સારું હોય તો આપણને એવું મહેસૂસ થાય કે ચાલો થડ એક વાર બેસીએ ન તો પછી આપડે એમ કેહેવાયને કે ફર્શ ઉપર એમ ચીપચીપ થતું હોય કે પછી અ એમ ઘરમાં ઉકેરડા જેવું પડ્યું હોય કપડાં ને બધું તો આપણને ગમે જ નહીં અને આપણા કવાય ને કે આપડા ધર્મમાં કે આપડા સંસ્કૃતિમાં તો આ કહેવત પણ છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાંમાં લક્ષ્મી નો નિવાસ હોય છે અનેને ત્યાં દરિદ્રતા ટકતી નથી એટલે સ્વચ્છતા નો અર્થ એ નથી હોય તો કે તમાર ઘર બહ મોટું હોવું જોઈએ કે પછી કેવાય ને મળલે ઘર નાનું હોય ભલ્ને ના ઘર કેહેવાય ને કે છાણકાતી એમ જે છાણ હોય છે જે ગોબર હોય છે એનાથી લ લું હોય પણ એર સાફ હોવું જોઈએ સારું હોવું જોઈએ તો એ વધારે મહ ત્વપૂર્ણ છે અને ઘરમાં કેહેવાય ને કે ઘરમાં ધૂલ કચરો અને ગંદકી જમા થાય ને તો જેમ કે તમે પણ કીધું કે જીવાતો બેક્ટેરિયા અને બીમારીઓનું જોખમ પણ ઘણું વધી જાય છે એટલે રોજ ઝાડુ પોછો કરવો અને રસોડું અને ભાત રૂમ સ્વચ્છ રાખવા ખરેખર વધારે ઇમ્પોર્ટન્ટ છે અને કચરા સમયસર બહાર રાખવો અને વસ્તુઓને કેમ ના હોય ને કેવાય ને કે તેમણે યોગ્ય જગ્યાએ ગોઠવવી જેની નાની આદતો ઘરને વધારે સ્વચ્છ અને સુખ દખત અને કેવાય ને કે સારું બનાવે છે અને ઘણીક વાર આપણે એવું પણ વિચારીયએ છીએ કે સ્વચ્છતા માત્ર ને માત્ર મહિલાઓની જવાબદારી છે પણ મને એવું લાગે છે કે એવું નથી અ જો ઘરના પ્રત્યેક સદસ્ય પ્રત્યેક સભ્ય પોતાનું સમાન લઈને જ થી લીધું છે ત્યાં ફરીથી ગોઠવી દે તો મને એવું લાગે છે કે અધ વધારથી વધારે કાર્ય તો ત્યાં જ પૂરું થઈ જાય છે એટલે જો બધા મળીને કામ કરે ને ત્યારે ઘર બધું સુંદર બને અને સંબંધોમાં પ્રેમ પણ વધે છે તો સ્વચ્છ ઘર માત્ર આખોને જ નહીં પરંતુ કેહેવાય ને કે મનને પણ શાંતિ આપે. સ્વચ્છ વાતાવરણમાં કામ કરવાની અને જીવવાની ઉર્જા. પણ એટલે કેહેવાય ને કે વધે છે આપડે ક્યાંય કામ કરતા હોઈએ જો આજુબાજુનું ડેસ્કટોપ. સારું ના હોય કે ડેસ્ક ઉપર બધું એમ કેવાય ને કે પાણી ન ગ્લાસ ને વાયર્સ ને બધું જેમ તેમમ પડ્યું હોય તો આપણને કેવું એમ લાગે છે. પણ જો જ બીજી જગ્યાએ બધુ સારી રીતે ગોઠવેલું હોય એમ લેપ. ટોપની સ્ક્રીન પણ ક્લીન હોય આ બધી નાની નાની વસ્તુઓ છે પણ ખરેખર આપને બહુ વધારે આનંદ. પમાડે છે તો ઘર સારું હોય સાચું કેવાય ને સાચું હોય. ભલે ના નાનું હોય. પણ સ્વચ્છ હોવું વધારે મહત્વપૂર્ણ છે મને ખબર છે મારે અમારે ત્યાં એક એક આંટી હતા એટલે એ આટલી વધારે એ લોકો ન ઘર મા તને માત્ર રૂમ અને કિચન એટલે એક રૂમ અને બીજું કિચન.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
કેટલું નાનું ઘર હતું હો એમનું. પણ છતાંય એમનું ઘર એવી રીતે વ્યવસ્થિત હતું એટલે બધા. ગોદળા સારી રીતે પાથરેલા હતા બધું જ કહેવાય ને કે પોતાની જગ્યા એ રાખેલું હતું. તો જો ટીવી જોુએ તો કેવાય ને કે ભલે. એક માણસ ટીવી જોતો હતો આવાજ વધ પણ નહી કર બીજાને ડિસ્ટર્બ થાય તો આવી રી નાની નાની વસ્તુઓ જયારે ઘરમાં આપણે સારી. ગોઠવી ને તો ઘર વધારે સારું બને ઘર ઘર જેવું લાગે ઘર. સારું લાગે સભ્ય લાગે અને કેવાય ને કે લાગણીઓથી બધા સંબંધ. એમ સુખમય અને આનંદમય લાગે છે તમને શું લાગે છે? .
હા એ તો તમને સાચું કીધું કે જયારે સાફ સફાઈ હોય ત્યારે બધા પ્ર અંગો પણ સાચે આનંદમય લાગતા હોય આમ સરસ મજા આવે તમે જોઓ ને આપણે. દિવાળી ની કે કોઈ પણ આપણા ઘરે તહેવાર હોય એની આપણે વાત. લઈ લઈ ત્યારે આપણા ઘરે સાફ સફાઈ હોય જ. તો કેટલી મજા આવતી હોય આપણા ઘરે કે શણગારેલું હોય છે ઘર આપડે સરસ. પેઇન્ટ કર્યો હોય છે કલર માં પણ મજા આવે આપણે ઘર આપું પોતાનું જોવાની. અને છે આપડણે જયારે ફરયો પણ કેહેવાય ને વારેલું હોય આપણું ત્યારે કેહેવાય ને કે અ લક્ષ્મી નો પણ. ગમન થાય છે આવી એક છે ને બહુ જૂની પ્રથા છે કે લોકો સૌથી પહેલા વહેલા ઉઠીને આપણું ફરિય વારીને રંગોળી કાઢતા એ સુકામે. કે કેહેવાય ને કે સૂર્યદેવ ના સ્વાગત માટે કે સૂર્યદેવ નીકળવા પહેલા તમારે તમારું. ફરું સાફ કરીને રંગોળી તમે કાઢો તો સૂર્યદેવ ની તમારા ઉપર કૃપા બને. અને સાંજના પર તમે જુવઓ તમે વારીને સરસ તમે ધીવો રાખો ને તમારા ઉમરે. દરવાજો ખુલ્લો રાખો તો લક્ષ્મીજી પણ આવે તો એ જ છે કે જેનું ઘર સ્વચ્છ હોય ને એમના ઘરે તો સાચી ભગવાન ન પણ વાસ હોય છે તેમ એમને પણ સારો લાગે. હ માનવ નેચર જવો ને સાફ સફાઈ વાલા ઘરમાં આપણે જેમ કે બોલ્યું કે સારું લાગે તો ભગવાન ને પણ એવું જ ગમતું હોય ને. તો એજ છે કે સાફ સફાઈ નો સાચું ઘણો મહત્વ છે. જેમાં આપણે વાત કરી તો એજ મને લાગે કે આ વિષય ઉપર તો આપડણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. કેમ કે સાફ સફાઈ તો આપણેે મતલબ કે સ્ત્રીઓને તો વધારે જ આ બધું ખબર પડે સાફ સફાઈ ના વિશે. તો આપડણે ચોક્કસ ફરી પાછા મળીએ ત્યાં સુધી તમારું ધ્યાન રાખો આવજો.
તમે પણ તમારું બહુ જ ધ્યાન રાખો એમ કેવાય વરસાદ પણ છે એ ચોમાસું પણ આવી ગયું છે એટલે. બહાર જતી આવતી વખતે પણ ઘણીક સંભાવના બને છે પગ લપસી જવાની એટલે ધ્યાન રાખ વુ સારું ખાાવ સારું રહો અને આપણે ફરી થી મળીએ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો બહુ જ બહુ જ આભાર
તમારો પણ આભાર આવજો.